તો
હા. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં જો આર્યા.
આજે જો આપડે છે ને ઇમ્પોર્ટન્ટ ઑફ ડ્રિન્કિંગ વોટર પર વાત કરશું.
હા હા એ તો સારું જ છે. વિશે વાત કરવી જરૂરી છે.
હા કે પાણી આપણે જીવનમાં કેટલો જીવનનો આધાર છે પાણી અને પાણી આપડી લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે?
હા એ સાચી વાત છે. કે તા નથી જળ એ જીવન.
હા. આ પૃથ્વીપરના દરેક જીવ માટે પાણી અનિ અનિવાર્ય છે. પાણી વિના જીવનની કલ્પના જ નથી થતી.
હા એ જ ને. પૃથ્વી એક પાણીથીન જ બનેલી છે.
હા
પછી.. જીવનની શરૂઆત થઈ છે. પાણી પછી પાણી પેલા આયવ્યું. પૃથ્વી પર પછી જીવનની શરૂઆત થઈ છે.
હા સાચી વાત છે.
હા હ
એટલે પાણીનું મહત્વ સમજવું અને તેનો યોગ્ય ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે.
હા સાચી વાત છે. તારે.. પાણી હમ્મ
હા હા બોલો
હા એ જ ને કે, આપણું પ એસી ટકા શરીર તો પાણીનું જ બનેલું હોય છે.
હા
હા એટલે પાણી જરૂરી છે.
હા સાચી વાત છે એ કે, આપડા શરીરમાં સાઈઠથી સિત્તેર ટકા આપડો પાણીનો ભાગ છે. અને પૂરતાં પ્રમાણમાં આપડે પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. પાણી ઘટી જશે તો ડીહાઈડ્રેશન પણ થઈ જશે.
હા સાચી વાત છે. તો આપણે જયમા વગર રહી શકીએ પણ પાણી વગર ના રહી શકીએ.
હા સાચી વાત છે.
હા
ને શું છે કે પાણી થી આપણી પાચનક્રિયા સારીર્યે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે. અને પાણીથી શરીરનું તાપમાન પણ એમ જળવાઈ રયે.
હા સાચી વાત છે તો.
એ ડેઇલી રોજ. ડ‌ઇલી એ ડેઇલી સ્વચ્છ પાણી પીવાથી આપડે કેટલી બીમારીઓમાંથી બચી શકશું.
હા સાચી વાત છે કે, સવારે ઉઠીને થોડુંક ગરમ પાણી પીએ તો આપડો પેટ સાફ થઈ જાય પેટ સાફર્યે. એનથી લગભગ બીમારી ઓછી થઈ જાય આપડે ઓછ ખાય નઈ.
એટલે કેટલી બીમારીઓનો ઈલાજ જ પાણી છે. તમે પૂરતું પાણી પીશો તો કેટ એટલા દર્દ થશે જ નહી.
હા સાચી વાત છે. જેમ કે, અત્યારે બધાને ખીલ થાતા હોય તો પાણી વધારે જેટલું પીએ તો ખીલ પણ સ્કીન સારીર્યે સ્કીન સારી તો ખીલનો પણ કાંઈ કરવાની જરૂર નથી. અને જેટલું પાણી વધારે પીછું પીશું એટલું આપડ વાળ ખરતા બંધ થઈ જશે.
હા હા ઘણી તકલીફો સોલ્વ થઈ જશે. પણ આપડે આટલું સમજીયે છતાંય આપડે આ રૂટીનમાં લાવતા નથી. આપડે પાણી આટલું જેટલું આ આપડે ઈ સમજીએ છીએ ખબર છે કે, રોજના દસ ગ્લાસ પાણી પીવું જોઈએ પણ આપડે એટલું પી નથ શકતા. કામમાં ને કામમાં આપડણે ભાગદોડમાં જ જ રહીએ છીએ. આપણેે રૂટીન જે મેઇન જરૂરી વસ્તુ છે ને એજ આપણે ભૂલી જઈએ છે.
હા સાચી વાત છે. એમ થાય કે, હમણાં પીશું હમણાં પીશું એમ કરી કરીને
હા હા એજ ને અને પાણી પીવું બહું જરૂરી વસ્તુ છે. પાણી પીવાથી થાક ઓછો લાગશે આપડું મગજ સારી રીતે કામ કરશે અને તો તમે જે કીધું કે ખીલ ને આપડી સ્કીન સારી થઈ જાય એટલે ત્વચા પણ આપડી તંદુરસ્ત રયે છે.
હા સાચી વાત છે. એકદમ હેલ્ધી રે ને આમ આપને એમ થાય કે ના કાંઈક છે ગ્લો આવી જાય એકદમ સ્કીનમાં
હા સાચી વાત છે. અને કેટલીય બીમારીઓ એવી કે કિડની છે કે કબજિયાત છે કે આવી બધી સમસ્યાઓથી પણ આપણને પાણીથી જ રાહત મળે છે.
હા તો કેતા નથી આ આપડે ડોક્ટર જાય આપડે કંઈ પણ તકલીફ હોય તો કેશે પાણીનું તો એ કેશે જ કે પાણી પીવાનું
ફૂલ પાણી પીવો હા. ફૂલ પાણી પીવો. આ તો વધારે કેશે જ બધા ડોક્ટર કેશે.
હા ગમ્મે ઈ આપને શરીરમાં ગમ્મે ઈ થ્યું હોય પાણીનું તો પેલા પૂછશે. તમે કેટલું પાણી પીવો છો?
હા સાચી વાત છે તમારી. એ ગરમીની ઋતુમાં તો પાણી તો બહુ જ પીવું જરૂરી છે. એ જ ડિહાઈડ્રેશનથી આપણને બ ચાવશે જો પુરતું પાણી પીતા હશુ ને તો
હા. તો?
અને એ સિવાય આપ આપડા સ્વાસ્થ્ય કરતાંય એ એ એતો છે જ. પણ સાથે સાથે રૂટીનમાં પણ આપણને પાણી કેટ લું ઇમ્પોર્ટન્ટ છે.
હા પાણી વગર તો કાંઈ જ નથી એમ. કાંઈ નો આપ આપડે જમવાનું બનાવી શકીએ કે ના આપડે કાઈ બીજા કાઈ ઘરના કામકાજ કરી શકીએ પાણી વગર
હા એજ ને‌ એટલે પાણી પાણી તો અમૂલ્ય કુદરતી સંપત્તિ કેહેવાય ને કે પાણી નો બગાડ ન કરવો જોઈએ. પણ છતાં આપડે આ સમજીએ છીએ તે છતાં પણ આપણા થી ખુદ થી પણ એટલી તો મિસ્ટેક થઈ જ જતી હશે એટલું તો પાણી વેસ્ટ થાતું જ હશે.
છે. હા એ વસ્તુ સાચી જ છે, કે આપડે પાણી આપણે ખબર છે કે પાણી થી આપણે શું શું ફાયદા છે આપડે જીવનમાં પાણી નો મહત્વ કેટલો છે, તો પણ આપણેે બગાડતા હોઈ છીએ એનો ઉપયોગ નથી સરખો કરતા અને અત્યારે જે હાલત છે, આપણા દેશની કે આખા દેશ ની કયો કે આખા એશિયા ની કયો કે પાણી અમુક સમયે કેજ છે બધા મોટા વૈજ્ઞાનિકો અમુક સમયે પાણી નહી હોય આપણા પાસે તો એ માટે આપણે અત્યારથીને જ આગળના અ પેઢી માટે આપડે અત્યારથીને જ પાણીનો બચાવ કરવો જરૂરી છે,
હા સાચી વાત છે, નળ ખુલ્લો ન રાખવો કે વરસાદી વરસાદી ના પાણી નો આપણેે બચાવ કરીએ સંગ્રહ કરીએ અને પાણીને આપણે જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરીએ એટલે પાણી બચાવવું એ આગળની દરેક નાગરિકની જવાબદારી જેમ આગળની પેઢી માટે જેમ તમે કીધું કે આગળની પેઢી માટે ત્યારે એ આગળ તો પાણી હશે જ નહી
હા.
એ લોકોને તો આગળની પેઢી આગળની પેઢી વાળા ને તો બહુ જ તકલીફ પડવાની છે
હા એજ ને કેમ કે અત્યારે જોઈએ છીએ કે આપડે અત્યારે અ ઝાડવા એટલા વાવતા નથી વૃક્ષોનું આપડે હઓ કાપી નાખીએ છેને અહિયાં ઘર બનાવે કે ફેક્ટરી બનાવે એવી રીતે તે કરીએ છીએ તો પાણી ઝાડ વગર તો પાણી પણ નથી પાણી વગર જળ નથી અને એ નહી હોય તો આપને શુદ્ધ તો હવા નહી મળે કે નહી આપને કા અ શુદ્ધ ખાવા પીવાનું પણ નહી સારું મળે કેમ અત્યારે બધું દવાથી નથ જ પકવે છે, બધું એવું રીતના કરે છે તો હા ને તો આગળ આપડે અત્યારથીને પાણી નો આપડે બચાવ નહિ કરીને નહી આપણેે ધ્યાન રાખ કે તો આગળની પેઢીને તો પાણી મળવાનું જ નથી.
હા સાચી વાત છે અને ઉદ્યોગમાં અને ખેતી કરવામાં અ રૂટીન કપડા ધોવામાં સ્નાન કરવામાં રસોઈ બનાવવામાં બધી જગ્યાએ પાણીનો ઉપયોગ થવાનો છે, બીજી વીજળી ઉત્પન્ન કરવામાં પણ
પણ હા. હા એ વસ્તુ સાચી છે, કે આપડે અત્યારે લાઈટમાં બેસીએ છીએ પંખા ચાલુ લાઈટ આપડે અત્યારે તો બધું નવું નવું કુલર એસી બધું આવી ગયું છે, તો એ બધા માટે એક વીજળી જોઈ વીજળી તો પાણીથી ને જ થાય છે.
હા સાચી વાત છે, અને ખેડૂતો માટે તો પાણી તો બહુ જ જરૂરી જરૂરી છે સમયસર વરસાદ ન થાય પાણી અછત સર્જાય ને એ તો પાકને ભારે નુકસાન થઈ પડે
હા પાકને નુકસાન થાય એટલે આપને પણ નુકસાન જ છે ખેડૂતને નુકસાન એટલે આખા બધ્ધાને જ. ને બધાં નાગરિકોને નુકસાન
દરેક માનવજીવનને નુકસાન છે. હમ્મ.
સાચી છે. હા. પાણીનો બચાવ કરવો પણ જરૂરી છે. પાણીનો કેવી રીતે ઉપયોગ કરવો? એ પણ જરૂરી છે.
અત્યારે આજનાં સમયમાં કેટલા વિસ્તારોમાં પાણીની અછત જોવા મળે છે. પાણી એટલે જ એટલે જ પાણીનો બગાડ નો કરવો જોઈએ. નળને બિન જરૂરી ઉપયોગ ટાળવો, વરસાદી પાણીનો આપડે બચાવ કરવો. અને પાણી લીક ન થતું હોય એનું આપડે તરત... તજ બંધ કરાવું લીક થાતું હોય તો.
હા, સાચું છે.
એટલે પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ એમ, એ જરૂરી છે. પાણી બચાવવું એ દરેક વ્યક્તિની ફરજ છે.
હા, સાચી વાત છે. અત્યારે તમે જોયું... કે, અત્યારે વરસાદની ચોમાસાની ઋતુ ચાલુ છે. પણ તોય અમુક જગ્યાએ વરસાદ નથી પયડો, અમારે અહિયાં પણ વરસાદ નથી પયડો. તો નેતર અત્યારે તો કેટલો વરસાદ પડી જાવો જોઈ.
હા, હા સાચું છે. રોજ રોજ વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થતો...
ઘટા હા, હા એજ ને. તો પછી આગળ આપડે વિચારવું પડે કે, પેલાં જેવા વરસાદ પણ અત્યારે ન થી પડતાં એ પાણી આપણેે... હોય તળાવમાં, નદીમાં પાણી હશે તો આપડા સુધી પોંચશે.
હા, સાચી વાત છે. એટલે પાણી વિના જીવન જ શક્ ક્ય નથી અને સ્વસ્થ જીવન માટે પૂરતું અને સ્વચ્છ પાણી પીવું એટલું જ જરૂરી છે. જેટલું... સારો ખોરાક અને શુધ હવા...
હા, સાચી વાત છે, હા.
એટલે પાણીનું એક એક બુંદ, એક એક ટીપુ કિંમતી છે.
હા, સાચી વાત છે. અમુક જગ્યાએ એક એક ટીપુ માટે પણ બધાં... બેઠાક હોય કે ના કોક આપને આટલું એક ટીપું પાણી આપી જાય. કે અમુક જગ્યાએ હોતું જ નથી. બિલકુલ પાણી.
હા, એટલે આપડે બદ્ધાએ પાણીનો સદ્ઉપયોગ... કરવો અને તેનો બગાડ અટકાવવો અને પાણીનું સંરક્ષણ કરવું જ જોઈએ. જળ છે
હા, જીવન છે, હા સાચી વાત છે.
હા, અને આ એટલે આ જળ... છે તો જીવન છે. આ સૂત્રને આપણે જીવનમાં ઉતારીએને આપણે આપડી આવનારી... પેઢીને ઉજ્જવળ ભવિષ્ય માટે પાણી બચાવવાનો સંકલ્પ કરવો જ જોઈએ. શું કેવું તમારું.?
હા હમ્મ. હા એ સાચી વાત છે. હું પણ એ વસ્તુ... એગ્રી કરું છું કે, ના એ વસ્તુ સાચી છે કે જળ એ જીવન છે. તો આપડણે આગળની... પેઢી માટે એ વસ્તુ આપણેે નહી વિચારીએ તો આગળ શું થાશે એમ? આગળની પેઢીનું. કંઈ નય, સારું ચલો. તો આ ટોપિક ઉપર મને વાત કરીને બો મજા આયવી.
થેન્ક યુ. સારુ ચલો બાય.
બાય, હા બાય.